હાલ હા હા તેયા જ મારેલો બરાબર બોલ બોલ
ક તાર તો પંખ ઉપર ચઢને ઉભો
હા બોલો આવ
ધા બેસો લે એટલે હો તો છું
ઓ
તાર તો પંખ પેલા બેડ ઉપર ચડીને શર્ટો વાખે શર્ટ પહેરે ટી શર્ટ પહેરે ને એમ શર્ટ પહેરે ટી શર્ટ પહેરે ને એમ શર્ટ પહેરે અને હા તું ચા
અ આજ ગોસ્માાઈ ના વોડ બધા ફન મારા
હા.
હા બોલ.
શર્ટ ઉપર ટી શર્ટ પહેરતો હોય ને એવું શર્ટ પહેરાય
તો ભાઈ આવે જ ને
હા આવદ ત પૈ
ના ભાઈ બેડ પણ ચઢીને પેર્યા એટલે
ઠી હાથ વર્ક કરે તું ભળલે કોઈ દિવસે એમ તું. તરત તને ખબર પડે કે કશું થયું કે નહી થયું એમ
અવરું ઝાડું બૂમ થઈ ગયું હશે
એકલમ થ કું થાય કશું ના થાય.
હા.
પહી ત પ ત જ ક્યા દુખ ત જ મન ચુ ક્યા અબર દુખે
તો પહેલા ખબર નઈ પડતી.
ક્યા હઆ આરામથી કરે ભાઈ હ ન ભાઈ ફોન મે નની હારા લીય હસ બોલ રહા હું તે હું ધર કરલો ઓકે ઓકે
એ કે ના
હાલો.
હ પૈ પૈ તહી જ મ શું કે ખબર મન બીતા હ
વિતા હતા વિતા નહતા શું થાય છેંગ્રજ પછ જ વિ થાય જ ને કે.
હા.
હ અડધો તો કલર કરતો હતો પંખા ન.
એવી વામાંગી ભાઈ અડધો કલર કેતો ને હાટ લને મજા આવ હશે.
એલે બોલીયો ને. મને એવું આંગરું નીચે ગયું. આમાં નજર તો ઉપર જ હતી પાસે કમ્પ્લીટ સર્ટ પહેરતોને ત્યાં. ઉપર એને જોઈ જ્યો હતો. આ જેવું બોલ ને ઠક એમ બોલે હાર મારે કોંગ્રેસ ગયું.
તો આૃ જત જ આલે. રહી ગયું. ઘર બાજ નહી કોા હેને ત ઘર માં ન ડી એકલો જ વેટલા ને લઈ જા ફ. તો તો હદ લઈ જજ ને ને.
નહી આવું મારે. જાતે જાય જાતા હુંય મળીશ. હાલો.
હા.
હા બોલ
હા સૂરીધે
કશું એ નઈ હમ્મ જાને સોની ચોટી ગઈ જાના જ વધવી માં માં માર તો આમ તારા માં તાકાત હોય આટલે લઈ જઇ આટલું જ બોલ નહી અહી ઉભો રઉ આટલે માર હેડ હું નહી અડું લે માર હા હું નઈ હડુ આ ઉભો માર ને તને ગોબો વોબો પડી જાય હો કશો વોધો નઈ હું મારે દવા ખાનનો ખર્ચો ઉઠાવ દે માર હાલો
હા
બોલ બોલ હા મારે દિલ્હી આઈ ગયું પાસુ હ સુંદર સુંદરઈ જ સુંદર આયુ આજે ભાડું માર જોડે આઈ ગયું ઉભરે
નૈલો નહીલો નૈલો ઉપર જ છે
કઈ ઉપર
હા ખુબ જો વાતો કરે
વેલા જોડ ચાલુસ કોણ ના વેલો તો તો નહીં ચાલ તો કો જો વાતો કર સી લા સુંદર એ સુંદર હા ભૈયા ભૈયા
કીપ ડાઉન પાંજ અરે ઓ હાલો
નવ્વાણું જીરો ત્રાણું તેર પંચાનુ એક નંબર એ કોણ હોય
કયો
એકલો ગતુરી્યો કોન આઈ ગયો
ફોન આઈ ને ગયો
હોવે ચાલો માં જ
ક સદી ફોન આયો તો
હોવે
એ ખબર ને નવાણું જીરો
માર ઘર માહી કોકે કર્યો હોય ખબર નહિ ખબર નહિ જે હોય અહીં તો પાછળ વિહતમાન મંદિર હે મોટું કોઈ કે. હલો.
હલો.
અવાજ નઈ આવતો રાજન.
હલો. હલો. આવે છે? હલો-હલો-હલો-હલો-હલો. હલો. બાબુ-બાબુ હલો, હલો, હા
અવાજ નહીં આવતો.
આયો-આયો, હવે આવે સે?
હા આયો-આયો.
હા તો તેય પોણી સ્વાદન કેવો આવે એમ.
અહીં તો રાજના અહીં, હા? શું?
આપણા જેવું આવે પોણીન સ્વાદ?
ના ભાઈ અલગ જ, થોડુંક ખારું લે એમ.
અલગ આએ ખારું?
હા, થોડું ખારું જેવું લે, એવું લાગે, હવે.
હા, હા.
અહીં તો હારા તું જોઉ પતરા ઉપર.
હારે હા, પત્રો પર હુંઘે.
એમનેમ? ગોદરૂ નાખીન હુઈ જાવાનું એમ?
ગોદરુ નાખીન ઊંઘી જાય, તા અંદર અમે એક તો દેખાય નહીં તો હું વિડીયો કોલ કરી બતાડત.
બરાબર. એટલે આ સુંદર ના કહેવામાંયને.
ખબર અમાર ધાબુ હેન
હમાર ધાબા ઉપર પેલી ગેલેરી જેવું કેવું ઉપર હે
સુંદર્ય હોય.
હલો.
કોએ ગેલેરી પેલું
ઉપર, હા ઉપર હ, અમાર ધાબાની ઉપર.
હા હોવે.
હા, એવામ-એવામ બે-બે તઈન જના ઊંઘી રહ્યા જો ને.
એવું? એમાં બી હવે
હા બે જણ.
ના હોય.
હાચું.
બરાબર. આ સુંદર્યો મસ્તી કરેશે, બચકો ભરવા આવેસ. હે ભૈયા બસ તો એમાં ચપનુંું ફાવે એ લોકોને હા કશું નહી એ તમારે ઉપર ઊંઘા જવ જ જો તબ પર તમાાર ઉભા રંગવા જે જ હોવેર ના જવએ
ઊંઘાઈ એ વરસાદ પડે ચો ગોધરા ગોધરા લ ના
ગરમી નહી લાગતી હોય રૂમમાં
ના ભાઈ કૂલર હૈ કૂલર
તો તમાર ઉપર એક બીજો માર્ગ ખરો
હા ભવે કરણ અમારે ઉપર એક માળ એની ઉપર એક માળ એની ઉપર ધાબૂ
થ તમાર ઉપર બીજા બે માર ફરીદા હું એવું. બરાબર.
અંધા બેકરૂમ
હમ હમ.
હમ
આ સુંદર્ પગ મેલવાન નથી દેતો ના જહે વારેગડી.
હા
અ બાજકો આજકો ભરોસ બાજકો ભરોસો હ સારા નીકો દૂધનીયળ અથલા
રાજ્યના
હમ હા બોલ લવ હા હા થઈ ગઈ ને.
અરે એમ પાંચ મિનિટ પેલુ કોઈ ફોન જોઇને કરું
હ ઉપર
હ ફોન મા આવુ તમને કરૂ એટલે.
ફોન મારજે પેલા કદાચ હું બીજા કોઈ જો દો તો